પ્રશ્ન, કેમ છો?
બસ, મજામાં તમે?
હા, બસ મજામાં. તો આજનો વિષય છે, જીવનમાં શિસ્તનું મહત્વ. અ એક-એકદમ કેવાયને મહત્વપૂર્ણ વિષય છે તો ઈ વિષય ઉપર હું મારા વિચારો રજૂ કરવા આઈવી છું.
હા, આપને દિશા આપે છે. હા, ગમે શિસ્ત જ આપે છે, આપને પણ.
હા, એક મહાન વિચારે કે એ કહ્યું છે કે, શિસ્ત વગરનું જીવન એ દી ચા વગરની નાવ જેવું છે, આ વાક્ય ખુબ જ સાચું છે. કારણ કે, જો જીવનમાં શિસ્ત ન હોય તો માણસ પાસે પ્રતિભા હોવા છતાં તે સફળ તા મેળવી શકતો નથી. બીજી તરફ સામાન્ય પ્રતિભા ધરાવતો પરંતુ શિસ્તબદ્ધ વ્યક્તિ જીવનમાં ઘણી મોટી સફળતા પ્રાપ્ત કરી શકે છે.
હા, એ તો છે જ. હા, શિસ્ત ફક્ત કે કામ સુધી મર્યાદિત નથી, પણ જીવનમાં પણ જરૂરી છે. હન વહેલા ઉઠવો, સ્વસ્થ આહાર લેવો, નિયમિત કસરત કરવી અને પૂર્વક વર્તન ન કરવુ એ પણ શિસ્તના ભાગ છે.
હા. સૌથી પહેલા તો આપણે સમજીયે કે શિસ્ત એટલે શું? અ શિસ્ત એટલે નિયમોનું પાલન કરવું, સમયનું મહત્વ સમજવું, પો પોતાની ફરજો નિષ્ઠાવી, નિભા નિષ્ઠાવથી નિભાવવી અને દરેક કાર્ય જવાબદારી પૂર્વક કરવું. શિસ્ત આપડને સાચો માર્ગ બતાવે છે અને જીવનને વ્યવસ્થિત બનાવે છે. બાળક જન્મે ત્યારથી જ શિસ્ત શીખવાનું શરૂ કરે છે. સૌથી પેલા માતા-પિતા તેને બોલતા, ચાલતા, મો લોકોને સમ્માન કરતા અને સારી આદતો અપનાવતા શી ખવાડે છે, ત્યાર બાદ શાળા તેને સમયસર આવવું શિક્ષકોનો આદર કરવો, હોમવર્ક કરવુ અને નિયમોનું પાલન કરવું પણ શીખવાડે છે.
હઅ, કુટુંબમાં હઅ કુટુંબમમાં પણ શિસ્ત ખૂબ જરૂરી છે. માતા-પિતાનો આદર કરવો, વડીલોની વાત સાંભળવા અને ઘરના નિયમોનું પાલન કરવું. એ પણ સારા સંસ્કાર છે. હઅ, કામજના ક્ષેત્રમાં પણ શિસ્ત મહત્વ ધરાવે છે ને એટલે જ. જે કરમાં જ સમય પર ઓફિસ પહોંચે છે, અને નિષ્ઠાથી કામ કરે છે તેને સ પણ મળે છે. અહ
આથી આપડે કહી શકાય કે શિસ્તની શરૂઆત ઘરેથી જ થાય છે અને જીવનભર સાથે રહે છે.
હઅ. ના શિસ્ત થી વ્યકતિ, જિમ્મેદાર બની છે, અને સમાજ નું તેનું સન્માન વધુ છે.
હા, શિસ્ત નું મહત્વ શું છે? આપડે ઈ જાણીએ. તો શિસ્તનું સૌથી મોટું મહત્ત્વ એ છે કે, તે આપણને સફળતા તરફ દોડી જાય છે. દુનિયાના દરેક સફળ વ્યક્તિમાં એક ગુણ જરૂર જોવા મળે છે. અને તે છે, શિસ્ત. કોઈ પણ વિદ્યાર્થી, ડોક્ટર, શિક્ષક, વૈજ્ઞાનિક, ખેલાડી કે ઉદ્યોગતિ ઉદ્યોગપતિ હોય, જો તે શિસ્તબદ્ધ ન હોય, તો લાંબા સમય સુધી સફળ રહી શકતો નથી.
હા, આ તો છે જ, આ મહાન વ્યક્તિઓના જીવનમાં જોઈને તો તેમની સફળતાનું મુખ્ય કારણ સિસ્થ હતું ને?. શિસ્તથી જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે. અને વ્યક્તિ પોતાના સાહસમાં સાકાર કરી શકે છે.
હા, એજ ને. વિદ્યાર્થીના જીવનમાં પણ શિસ્ત નું ખુબ જ જરૂરી છે. કે, જો વિદ્યાર્થી દરરોજ સમયસર ઉઠે, નિયમિત અભ્યાસ કરે, શિક્ષકોનું માન રાખે અને સમય નું યોગ્ય આયોજન કરે તો, તે ચોક્કસ સારા પરિણામ મેળવી શકે છે. પરંતુ જો વિદ્યાર્થી આખો દિવસ મોબાઈલમાં સમય બગાડે, મોડું સુૂવે અભ્યાસમાં ધ્યાન ના આપે, અને નિયમોનું પાલન ના કરે, તો તેને મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે.
હા, આ તો છે જ. હ, શિસ્ત એ સફલતાની ચાવી છે, જીવનમાં જે શિસ્ત અપનાવે છે. તો હંમેશા પ્રગતિ કરે છે, અને સુખી તથા સફળ જીવન ફાવે છે.
હા. પછી સમયની પણ શિસ્ત શિસ્ત સમયમાં પણ ખૂબ જરૂરી છે કે સમય એ જીવનની સૌથી કિંમતી સંપત્તિ છે. જે વ્યક્તિ સમયનું મહત્વ સમજે છે, તે જીવનમાં આગળ વધે છે. સમયસર ઉઠવું, સમયસર કામ કરવું, અને દરેક કાર્ય સમયસર પૂર્ણ કરવું. આ બધું શિસ્ત નો જ ભાગ છે. એ વખત એક વખત સમય ચાલી જાય, પછી તે પાછો આવતો નથી. તેથી સમય નો સદુપયોગ કરવો એજ અ, સાચી શિસ્ત છે.
હા, હા. તો જે શિક્ષણ સમય નુ મહત્વ શીખવાડે છે, આ તો સાચું છે. જે વ્યક્તિ સમય નું પાલન કરે છે તે પોતાના લક્ષ્યને સરળતાથી પ્રાપ્ત કરી શકે. જે શિસ્તબંધ વ્યક્તિ પોતાના કામ સમય પર પૂર્ણ કરે છે, અને જીવનમાં આ જ વ્યક્તિ આગળ વધે છે.
હા. પછી શિસ્ત નું મહત્વ પરિમા પરિવારમાં પણ છે. કે શિસ્ત માત્ર શાળા કે, ઓફિસમાં જ જરૂરી નથી, પરંતુ પરિવાર ના જીવનમાં પણ ખૂબ મહત્વનું છે. કે પરિવારમાં એકબીજા સાથે પ્રેમ થી વાત કરવી, વડીલો નું સન્માન કરવું, નાનાઓને પ્રેમ આપવો. અને પોતાની જવાબદારીઓ નિભાવવી, આ પણ શિસ્તના જ ભાગ છે. શિસ્તબદ્ધ પરિવાર હંમેશા સુખી અને ખુશ રહે છે.
હા, આ બધું તો સિસ્ટમ સુધારવાનું છે. શિસ્તથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે છે. અને તેમનું પણ... શુભ ફળ બને છે.
હા, તે તમે એકદમ સાચું કીધું.
હા. હા, સમય પર શાળાએ જઈએ, તો શાળાનું સન્માન કરવું. અને હોમવર્ક સમય પર પૂર્ણ કરવું, હા, આ બધી શિસ્ત જ છે.
હા, સમાજમાં પણ... સમાજમાં પણ શિસ્તનું ખૂબ જ મહત્વ છે. જો દરેક વ્યક્તિ શિસ્તનું પાલન કરે તો સમગ્ર સમાજમાં શાંતિ અને વ્યવસ્થા... જળવાઈ રહે. ઉદાહરણ તરીકે, રસ્તા પર ટ્રાફિકના નિયમોનું પાલન કરે. પછી જાહેર સ્થળે સ્વચ્છતા જાળવવી, લાઈનમાં પોતે... પોતાની વારીની રાહ જોવી. બીજાના અધિકારોનો આદર કરવો, આ બધું... શિસ્ત ના, ઉત્તમ ઉદાહરણો છે. જો લોકો નિયમોનું પાલન ન કરે, તો અકસ્માતો... ઝઘડો અને અસ્ત વ્યવસ્થા પણ વધે છે.
હા, આપણ છે. હા, શિસ્તબદ્ધ... થી પોતાનું કામ સમયસર પૂર્ણ કરી શકે છે, અને જીવનમાં આગળ વધે છે.
હા, કે અગર જો તમે માની લો કે... અરે, ટ્રાફિક... જ્યારે રસ્તામાં ટ્રાફિકના નિયમો અગર હશે જ નહીં... તો કેટલા એક્સિડન્ટો બધા વધી જાશે, અને... એટલું બધું ખરાબ થાશે. તો આ શિસ્ત કેટલી કામ આવે છે લોકો માટે, કેટલું ફાયદાવાળું છે. કે એના કારણે લોકોના એક્સિડન્ટ ઓછા થવા માંડ્યા છે. અને એ શિસ્તના કારણે લોકો... આવી રીતે રૂલ્સ પણ ફોલો કરે છે.
હા, એટલે જ જરૂરી છે.
હા, શિસ્ત અને સ્વાસ્થ્ય... એ બંનેનું પણ ખૂબ જ... અ મહત્વ છે કે સારા સ્વાસ્થ્ય માટે પણ શિસ્ત ખૂબ જરૂરી છે. સમયસર ઊઠવું, નિયમિત વ્યાયામ કરવું. કરવો, સંતુલિત આહાર લેવો, પૂરતી ઊંઘ લેવી. હા અ. આ બધી સારી આદતો શિસ્તથી જ વિકસે છે. જો જીવનમાં શિસ્ત હશે તો શરીર પણ સ્વસ્થ રહેશે અને મન પણ પ્રસન્ન રહેશે. હ.
હા. હા, શિસ્ત આપણા વ્યક્તિત્વને સુંદર બનાવે છે. શિસ્તબદ્ધ વ્યક્તિને સમાજમાં સન્માન મળે. મેળવે છે, લોકો તેમના પર વિશ્વાસ કરે છે. અને તેમની સલાહને મહત્વ આપે છે.
હા. શિસ્તના કોઈ ગેરફાયદા નથી, શિસ્તના ફાયદા. છે, કારણ કે શિસ્ત એવું સાધન છે કે, જેને તમે અગર અપનાવો, તમારી જિંદગીમાં તો, તમારી જિંદગી એકદમ સરળ. સ્વાસ્થિક એકદમ અને ઈઝી રહી છે.
હા, આજના આધુનિક યુગમાં ઘણા વિશેષકો છે, જેમ કે મોબાઈલ ફોન. સોશિયલ મીડિયા અને મનોરંજન અનેક સાધનો આ બધો નો ઉપયોગ કરતો. અને તેમના પર નિયંત્રણ રાખવું એ, પણ શિસ્તનો એક ભાગ છે.
હા, ઈ તમારી વાત એકદમ સાચી છે. શિસ્ત અને સફળતા નો પણ ખુબ જ અ ઓલો મહત્વ છે કે, કોઈ પણ સફળતા એક દિવસમાં મળતી નથી. તે માટે સતત મહેનત. ધીરજ અને શિસ્ત ની જરૂર પડે છે, એક ખેલાડી દરરોજ કલાકો સુધી પ્રેક્ટિસ કરે છે, એક સંગીતકાર રોજ રિયાઝ કરે છે. એક વૈજ્ઞાનિક વર્ષો સુધી. સંશોધન કરે છે, એક વિદ્યાર્થી નિયમિત અભ્યાસ કરે છે. આ બધાના જીવનમાં સફળતા નું રહસ્ય માત્ર પ્રતિભા નથી, પરંતુ શિસ તો છે.
હા, આ તો છે જ. હા, શિસ્ત બંધ વિદ્યાર્થી પરીક્ષામાં સારું પરિણામ મેળવે છે. અને આત્મવિશ્વાસથી ભરપૂર રહે છે.
હા, ઈજ ને, શિસ્ત કેવી રીતે વિકાસવી. કે શિસ્ત કોઈ જન્મથી લઈને આવતું ગુણ નથી, તે ધીમે-ધીમે સારી આદતો દ્વારા વિકસે છે, આપડે રોજ થોડા નાના નિયમો. હા, આપડે રોજ થોડા નાના નિયમો બનાવી શકીએ. જેમ કે દરરોજ વહેલા ઉઠવું, સમયસર શાળા અથવા કામ પર પહોંચવું. રોજ થોડો સમય વાચણ કરવું. નિયમિત વ્યાયામ કરવો, વડીલોનું સન્માન કરવું, સત્ય બોલવું. આપેલું કામ સમયસર પૂર્ણ કરવું કે, પછી પોતાના રૂમ અને
ન મૂલ્ય જવાબદારી અને નિયમ એ તસિક વાળે છે.
હા, અને સમય નો બગાડ ન કરવો, આ બધી નાની-નાની આદતો તમે સપનાવ તમારા જીવનમાં. શિસ્ત ના લીધે તો, તમારું જીવન એકદમ પ્રસન્ન પ્રસન, સ્વાસ્થ્ય અને સરળ બની જાય છે.
હા, અંતમાં તું એટલું જ કહીશ કે. હા, શિસ્ત સારું છે, તેની સારી આદત મનુષ્ય બને છે. સિસ્તાકમાં જીવનની સુંદર સુખ અને સફળ બનાવે છે.
હા. ચાલો મને તમારી સાથે વાત કરીને મજા આરવી આ ટોપિક ઉપર મને ઘણી
હા. હા મને પણ મજા આવી ચાલશે ફરી મળશું.
હા, ચાલો હવે બીજા કોક ટોપી ઉપર બીજા કોક દિવસ સે વાત કરશું ચાલો જય શ્રી કૃષ્ણ, બાય.
હા, જય શ્રી કૃષ્ણ બાઈ.